જય શ્રી કૃષ્ણા
જય શ્રી ક્રિષ્ના
હ હ કેમ છો?
હું તો મજામાં છું?
ઘરમાં સબ કેમ છે.
ઘરમાં પણ બધા જ મજામાં છે તમે કેમ છો?
એ સારું છે.
સરો છો શું? શું ચાલી રહ્યું છે જો ને અમારા બાળકને છે ને એ શરદી જુખામ થઈ ગયો છે ને એટલે હું પેલા તો એને હળદર વાળું દૂધ આપું છું કે એનાથી એને થોડી રાહત મળે તો સારું એલે આયુર્વેદમાં પણ આપણને ખબર છે ને કેટલી બધી આપે આયુર્વેદિક દવાઓ હોય છે એ આપણે પણ ઉપયોગ કરીએ તો એનાથી પણ આપણને બહુ જ ફાયદો મલે છે તો પહેલા તો હું વિચાર કરું છું કે એને માટે આયુર્વેદિક દવાઓનું કઈ ઉપયોગ કરું અને જો એને મજા નહી થાય એનાથી તો પછી હું એને માટે ડોક્ટરની સલાહ લઈશ
સાચી વાત છે, અ આયુર્વેદ માટે. આયુર્વેદ માં ધીરે ધીરે અસર કરતા હૈ. હોમિયોપેથિક. હા, જ અસર કરે છે, ધીરે ધીરે અસર કરે છે. હોમેંપેથિક અ અંગ્રેજ એ દવાઈ જલ્દી અસર કરતી હે.
હા, સાચી કહો છો, એ જ જલ્દી અસર કરે છે.
શો પર આયુર્વેદ વિશે સમજેને, આયુર્વેદ ભારતની. પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે, હજારો વર્ષોથી લોકો જડીબુટી, કુદરતની ઔષધિ અને ઘરેલું. ઉપયો, ઉપયાવ ઉપયોગનો અ કરતાં. આવ્યા છે, આયુર્વેદ મનુષ્ય મુખ્ય લક્ષ્ય માત્ર. રોગ દૂર કરવાથી નથી, પરંતુ શરીર, મન અને આત્માનું સંતુલન જીવનનું છે.
જાળવવાનું છે, બિલકુલ, સાચી કહો છો તમે. કે છે ને, આયુર્વેદ એટલે ખાલી આપણે આપણે દવા કરીને, આપણે સારા થઈ જઈએ એ જ નથી. થી અને આયુર્વેદનું, એકદમ, તમે સાચી વાત આ કીધી. કે આયુર્વેદનો આપણેે જે ઉપચાર કરીએ ને, તો લાંબા સમય ધીરે ધીરે અસર કરે છે, પણ એની અસર છે ને, એ લાંબા સમય સુધી થાય છે. હવે હું તમને જો કોઈ એક ઉદાહરણ આપું છું કે, માને શું છે કે, આ આપણે તાપથી આ સન બન એલર્જી છે, બહાર નીકળીએ ને, એટલે સનથી મારે. હાથ પર ને બહુ ખજવાળ આવે છે, તો હું શું કરું? હમણાં સુધી તો મેં બહુ ડોક્ટરોથી દવા લીધી, પણ મને કોઈ એ સલાહ આપી છે કે, જો તમે આયુર્વેદિક કા તો એલો અ હોમિયોપેથિક દવા લેશો ને, તો તમારી આ જ હમ, બીમારી છે ને, એ જડ. થી સમાપ્ત થઈ જશે, એટલે હું પણ વિચાર કરું છું કે, આ વખતે. ક્યાંક આયુર્વેદિક કે, હોમિયોપેથિક. અ ના જે વિશેષજ્ઞ હોય ને, એમના સાથે. અ આમાટે થોડી સલાહ લઈ આવું. તો મારે શું છે, આ તકલીફ થોડી સારી. રહે, આ તકલીફથી મને બહુ જ ચીડચીડો પણ થઈ જાય છે, બહુ જ ખજવાળ આવે છે. એટલે હવે કઈ હવે ટકાતું નથી, એટલે કઈ ને કઈ આનો તો ઉપાય કરવો જ પડશે સમય રહેતા.
સાચી વાત છે, આયુર્વેદ ઈલાજ લંબો ચાલે છે, પરંતુ ઓ બીમારી એને જડથી બિલકુલ ખતમ કરી દે. આયુર્વેદમાં. અનેક પ્રકારની જડીબુટિયા ઔર અનેક. પ્રકાર ફલ વગેરા વસ્તુઓ છે. જે બધા મતલબ ઈલાજ મેં કામ આવે છે.
બિલકુલ, સાચી વાત કરું છો કે, આપડે ઈલાજમાં બહુ જ કામ આવે છે, અને જોઓ ને, આયુર્વેદિક આપ આપણા રસોડામાં પણ આયુર્વેદિકની કેટલી બધી વસ્તુઓ છે, જેનો ઉપયોગ કરીને આપડે એક વખત તો માંદા પડ્યા હોય તો, એક વખત તો સાજા થઈ શકીએ છીએ.
સાચી વાત છે.
અને જો ને! અ શું છે કે, હેન મારા છે. નાના-નાના જે, બે મારા નાના છોકરા છોકરા છે, એમને શું છે કે બહુ જ, એક મોટા છે ને, એને તો ખાંસીની સમસ્યા. વારે ને વારે થતી રહે છે, તો હવે આટલી બરી બધી વ વખત આપણે બહાર ડોક્ટર પાસેથી દવા લાઈએ તો બહુ જ એનો જો આપડે ડોક્ટર પણ આજે ફીસ કેટલી મોંઘી થઈ ગઈ છે એમની. બહુ જ આપડે મગાઈ ન હોત અસર બધી જ જગ્યા જોવામાં મળે છે. તો હું તો શું કરું છું, એને આ કાલી મરચો અને અમ કાળી મરી અને શું કેહેવાય ઓલને મધ મધ અને કાળી મરી બંને સાથે વાટીને અને કાળા નમક સંચલ નમક સાથે એને ભભરાવીને પછી એને કહ છું કે, આને આનું સેવન કરો એટલે એનાથી પણ એને બહુ જ જ આરામ થાય છે.
સાચી વાત છે. આયુર્વેદ ને આયુર્વેદને અનેક મોટું લાભ છે. કે તેમાં સામાન્ય રીતે કુદરતી દવાઓ ઉપયોગ થાય છે. તેથી એન ઘણા લોકો માને છે કે, તેની આ આ ડંગ આડમ હાડ અસર ઓછી હાય છે. આસ કરીને લાભ, લાભ સમય સુધી. ચાલવા રોગો. જેમ કે, સાધનો. જુગ દુખા વો, દુખાવાવો. પાચનની સમસ્યા, તણાવ અને ઉદનની તકલીફ પણ લોકો આયુર્વેદ તરફ બળે છે. પરંતુ આયુર્વેદ ઘણી વાર અસર ધીમી-ધીમે અ જોવા મળ છે. મળે છે. હવે એ લોકો પણથી, વિશે વિચારીને અલે એલોપેથી આજની આધુનિક ચિકિત્સા પદ્ધતિ છે. હોસ્પિટલ, સર્જરી, ટેસ્ટ ઇન્જેક્શન અને ટેબ્લેટ આ બધું. એલોપેથીનો ભાગ છે. આજના સમયમાં ગંભીર બીમારી અકસ્માત, ઇમરજન્સી અને ક્ષેપંજન્યરોગ એલોપેથી ખુબ સકારાત્મક સાતી થાય છે.
બિલકુલ સાચું કહો છો તમે. અ છે ને આયુર્વેદિક તો આમ છે કે, એનો અસર ધીરે થાય છે ને. એ દવા પણ ધીરે અસર કરે છે. પણ આટલા બધા જો, કેટલા બધા લોકો પરેશાન થાય છે. તો એ લોકો બહુ જલ્દી એનો ઉપયોગ કરવા માટે તે લોકો, અ છે ને આ શું કેહેવાય, અ એલોપેથિક દવાઇઓ લે છે. અને કોઈ મોટો એક્સિડેન્ટ થઈ ગયું હોય. કે કોઈ સર્જરી એવું બધું હોય. તો એના માટે તો તમે સાચું જ કહો છો કે, એલોપેથિક દવાઈઓનો ઉપયોગ બહુ જ અને વધારે પડતો અમારા શહેરમાં લોકો એલોપેથિક દવાઓ લેવાનું જ વધારે પ્રિફર કરે છે. કારણ કે, કોઈના પાસે એટલો સમય નથી હોતો કે આરામથી દવાઈ કરાવે. કે આરામથી બધા કામ કરે. એમને બધાને બહુ જ ઉતાવળ હોય છે કે, જલ્દી કોઈ બીમાર પડી ગયું હોય ને તો માણસ એટલું અ એમના રોજિંદા ના જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગ્યા છે ને કે એના પાસે એટલો સમય બી નથી કે આરામ થી કોઈ દવાઈ અસર કરે ત્યાં સુધી એમેં એ સબ્ર હોય એને સબ્ર જ નથી એટલે ફટાફટ એલોપેથીક દવાઈ શું છે ફટાફટ અસર કરે છે આપણે લીધી અને કલાકોમાં આપણને એનો અસર જોવા મલે છે ને, આપડે પાછા સાજા થઈ જઈએ છીએ. અને પણ હા, કોઈ કોઈ દવાઓની આડઅસર પણ થાય છે, અને આયુર્વેદિકમાં એવું છે કે, કોઈ આટલું આડઅસર હોતી નથી, તો આ એની એડવાન્ટેજ છે. અને ડિસએડવાન્ટેજ પણ છે, જોકે અ એનો અસર થોડું લાંબા સમયમાં થાય છે. તો લોકો વધારે કરતા એલોપેથિક દવાઓ નો જ ઉપયોગ કરવાનું પ્રિફર કરે છે, આજના જમાનામાં તો.
સાચી વાત છે. આજકાલ ઘણા લોકો યોગને, પણ જીવનમાં સામ સામેલ કરી રહ્યા છીએ. યોગ, શરીર અને મન સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નિયમિત પ્રણાયામ, ધ્યાન અને આસનથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. દ્વારા.
બિલકુલ, સાચું કહો છો કે. આપડે આ પ્રકારસીલ યોગ કે, એવું બધું કરીએ, જો આયુર્વેદિક દવાઓ લે તા હોઈએ, અને એના સાથે આપણે યોગ નો પણ સહારો લઈએ. તો આપણું મન શાંત થાય છે, એ દવાઓ જલ્દી અસર કરે છે, અને લાંબા ગાળા સુધી આપણને બધી તકલીફોથી આપણને અ શાંતિ મળી રહે છે. તો આપડે પણ એવું કરવું જ જોઈએ કે, આયુર્વેદિક નો ઉપયોગ કરો, તમે વધારે પડતો અને આપણે રસોઈમાં કેટલી બધી એવી સામગ્રીઓ છે. જેનાથી આપણે આ આયુર્વેદિક નો ઉપયોગ જે કરીને, અને આપડે આપણો સમય કાઢી શકીએ છીએ, જેમ કે જો અમ હળદર છે, અ પછી મધ છે. અ પછી ગાયનું ઘી છે, અ અને તજ છે. અ સવારે મેથીનું પાણી. તો હવે લોકો બહુ જ ઘોટરના કોઈના ઢીચણ દોખાતા હોય. તો મેથીનું પાણી અ પીવું જોઈએ બહુ જ અસર કરે છે. એનાથી આપણી ત્વચા પણ શાઇન. અ ત્વચા માટે પણ સારું છે, અને વાળ માં વાળની કાળજી માટે પણ બહુ સારું છે. આવળા, અને નીમ એવી ઔષધિ છે કે, આવલા અને નીમ તો આયુર્વેદ નું બહુ જ સૌથી મોટું મતલબ એવું કહેવાય છે કે, બહું જ વરદાન રૂપી છે કે, આ નીમના પણ એટલા બધા ઉપયોગો છે. સ્કીન કેર માટે દવાયો માટે પેટની અંદર પણ આપણને ઠંડક આપે છે. અ અને આવલા તો વિટામિન સી નું ભરપૂર સ્ત્રોત છે, તો આટલા બધા આટલી બધા આયુર્વેદના ખજાનાઓ આપડા આપણને કુદરતે આપ્યા છે કે, આપણને ઉ પયોગ જ કરતા નથી આવડતો, અને આપણને એનું ભાન જ નથી કે એ એનો ક્યાં ક્યાં આપણે ઉપયોગ કરીએ તો, એ પણ આપણને અંદર થોડું જ્ઞાન હોવો જોઈએ.
સાચી વાત છે, આજ અમ આખી દુનિયા યોગ ને, પણ અ માની રહ્યો છે, યોગ નો બી અમ માની રહ્યો છે, મતલબ, આજ આખી દુનિયા સ્વીકારી છે યોગને. યોગ સાથે સારો આહાર અને યોગ સાવ સારવાર અપનાવાથી જીવનમાં વધુ સ્વસ્થ બની શકે છે.
બિલકુલ, સાચી વાત કીધી તમે. હવે જો સમયની થોડી અછત છે, એટલે આપણે આ વિશે હમણાં અહીં જ વિરામ મૂકીએ છીએ, પણ યોગ અને કસરત ન જીવનમાં કેટલો ઉપયોગ છે. એની માટે આપણે ફરીથી જરૂર ચર્ચા કરીશું, ચાલો, પછી મળીએ?
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.